હલો
હા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ.
બસ બસ છ એકદમ મજામા શીહો. રસોઈ બનાવીને ફ્રી થયા તો મને એમ થ લાવો આજે આપણે થોડીક. આપણી ગુજરાતની વાનગીઓ વિશે પણ થોડી વાત કરીએ. કે ગુજરાતમાં રો આપણેુ. ગુજરાતીઓ તો બધા ખાવાના બહ શોખીન હોય. કઈક નવું જોવે એટલે લોકોને દરેક જગ્યાની વસ્તુ ન કઈક ને કંક ટેસ્ટ. કરવો જ હોય તો. આપડે આજે થોડીક એના વાત કરીએ તો આપણું કાંઠ એવાડ છે. તો ભાવનગરી ગાંઠિયા બહુ ફેમસ છે. પછી સુરતમાં જાઓ તો તમે એનો લોચો છે. પછી નડિયાદ સાઈડ તમે કીધું એમ જાઓ તો નડિયાદમાં એનું ભૂસું છે. બરોડામાં જાઓ તો પહેલો જગદીશનો લીલો ચેવડો છે. તો આવી રીતે દરેક સ્ટેટનું કાંઈક ને કંઈક તો એવું સરસ ફેમસ છે. તે વાનગી હોય લોકોની તો તમે ક્યારે કોઈ વસ્તુનો ટેસ્ટ કર્યો છે.
હા અમે બધી વસ્તુનો ટેસ્ટ કર્યો છે. અને અમે તો બરોડા થી ભાખરવડી અને લીલો જેવડો. અને એક દુલીરામ ના પેંડા બહુ વખણાય છે. એ. એટલે અમે તો ઈ બધા તો જઈએ બારટલે એ બધા ટેસ્ટ કરીએ છીએ. અને જલેબી અને ગુજરાતીઓનો તો સવારનો નાસ્તો શું હોય છે. જલેબી. પાપડા છેને કટિયા. એ અમારો ગુજરાતી નો નાસ્તો હોય છે સવાર નો. કે ભાઈ જાય કે ન જાય કે ગુજરાતીઓ સવારમાં. જલેબી ગાંચી અને ફાફડા અને ઢોકળા એ તો ખાઈ જ તે. અને રાજકોટની છે ને રસીદભાઈ ની ચટણી વખણાય છે. તે રસિકભાઈ ની ચટણી તો તમને ચેવડા સાથે વેફર સાથે. એ લોકો ફરજજિયાત આપે. કે ભાઈ રાજકોટમાં અમે રેતા તો છે ને ત્યાં. રસિકભાઈ ની ચટણી બધા સાથે આપતા એ લોકો અને બધા ચટણીને વેફર બહુ સરસ ટેસ્ટી હોય છે તમે. ચટણી ને એવું લોકો વસ્તુ. અને બરોડા સાઈડ નો તો છે ને પાપડીનોો લોટ વખણાય છે. હલો.
હલો.
હા બરોડા સાઈડ પાપડીનો લોટ એટલે ટૂંકમાં. આપણેે જે કાઠિયાવાડીમાં ખીચું કરીએ છીએ ને એ.
આપડે જે કાઠીિયાવાડી માં ખીચું બનાવીએ છીએ ને. એ બને છે અમારે તમારે ત્યાં બને છે પાપડી નો લોટ ને ખીચું ને એવું. હલો.
હા અવાજ આવે.
હવે આવ્યો હા. તમારે પાપડી ના લોટ નું ખીચું બને છે.
ના પાપડેને લોડ નથી મને નથી ખબર. પા. અન વાત કરી એ.
હ હા.
હ છે. તો ઈ વેફરની સાથે સરસ લાગે છે એમ તો
હા હા ના એ ગ્રીન ચટણી છે.
ફરાળી છે હા એ મરચાંથી બને છે.
લાવજો
લીલા મરચાં હા લીલા મરચાં લીંબુ એવું નાખીને ઈ બનાવે છે એટલે ઈ ચટણી ફરાળી
અચ્છા એટલે આપડે ખાવું હોય તો ખાઈ શકાય.